હાલો
હેલો હમ શું કરો
કોઈ ન બેહી બેહીરેલી
બ પેલા બસ માં લઈ ગેલી કે પછ બસ મલી
વલહાડ પેલી પાણી ખડાક વાળી મુકાઈ બેન દેવ હાથે જ મુકાઈ
ટલા કેટલા વાગેલા હતા
અઢી વાગે.
હમ એ પેલું પેલ સ્નેપ મોકલને
કોઈ
એ રીતે આપડ રીતે બુક કે એું સ્નેપ મોકલ ને
હા બસે મોકલો ને
હ હમ તો તુછલી પછ ફોન કરો મ કે કશે એમ કે અમે તો તં જાતી તમે તો કેમી ક કેમે ઘેરે પછી ગેલી હુ
હ ક્યારે ક્યારે કોળ
ન આપલી બેલી પોછી ગેલી કેમ કે
હા એટલે તું એને કેટલું કે લેકચર મ ગલામ ન બરાબર
હમ
ઓ તો એટલ છ ખ વાગે એસેજ કયો પુઈસરની ફોન કરતો લાગતો જ નહી અટ મારો નેટવર્ક કહી હશેને અમુક પકડી નહી
હમ હોવે ઓ ખાવાનુ બનાયુ કે બાકી
ચાય પી ને ઢોકા ને હ
બરી છે આટલા વાગે કો જઈ ગ આટલા વાગે તો ખા બે બધા તું જાય ગ્યા કરા ચે
અચ
તો કપડા એ મા આટ એને છોકરા નેવું ખાજુ ને ખબર ના અમારી તો રજા એટલે
ઓ કહ શેકી ને
તોજ ઠક છે એટલે પ હમ એટલે આરામ હમણા
મ સ્થના થ હલો
કાલે જયું છું હો કંટાળ્યો છ મ
અલે હો
સારો દિવસ ત્યા એવ કટારો આવે એવ લગ્નમાં બ એવું જ થાય એ બી હોય બેનલોક નાગયા
હે
પણ કઈ તારીખ તે અમારો કઈ બી હારો દિવસ હોય ને તો પહેલા ટપકી પડે એવું થાય મારે ઉલટું થાય મારુ
નેટવર્ક પકડી ને એવું કેમ
કમવાજ નહી આવે
હા અવાજ અમુક વાર કપાઈ જવો જાય એટલે
બાર દેહલી
હ બી ને પકડે હું
હમ બે કપશે બે કપ દ દારક જવાના એટલે ઘર
ત કેતા કેટલી દૂર હ બ ઉતી લ ચોકલેટ એકે ન
એ તો ગેલી છે તા હોસ્ટેલમાં હોસ્ટેલમાં એનું ખબર નઈ નરસિંગ
તેજ ની ખબર
હું ખબર રાખલી
મેં તો પૂયછું જ ની ડૂર છે ફોન એ
હવે અમારું બીકોમ કરવાવામાં બીજી છે અમેં નર્સિંગ એવું ની કરવાના
ની પણ જઈને પૂયશું ને મમ્મી પૂયશું પહિ પપ્પા ને પૂયશું તો કે કરવાના છે કે ફોર્મ
તો એને કઈ જવાબ જ ની
તો અમે ક્યાં આધારે પેલું કરવાના હાચી વાત છે.
હા તેજને કોલેજ આપડી ચાલુ થઈ ત્યારે ફોર્મ ભરાતું હોય છે.
આપડે બસ આપડે હું કે આપડી મેરે પછી લાગી જાહું
હમ્મ તા જાય એને હું ધાડ મથયડી એમ
કોન જાણું
એના તો છયાસી એના તો હારા ટકા
તો તું એ કોમર્સ લીધી હું કરવા બેન નર્સિંગ કરવા
અરે એના એને જયારે પરીક્ષા આવે ને ત્યારે તો સ્ટેટ માં કેટલા એસી તો એને સ્ટેટમાં આવે અકાઉન્ટ ન માટે
આટલા હારા માક તો તારથી નર્સીિંગ કરાઈ કે બેન
હ અમે તો ખાલી પાસ પાસ થઈ રે લા
હા તે જ હું કઈ છું પણ
એને પેલી પરીક્ષા લીધી એટલે ત્યારે એટલા બધા
હમ હલો હલો
એ એને શિવા લંબા
હલો મારામાં છે ને મારી મમ્મીને વિડીયો કોલ આવ્યો છે તો તો એને પછી કરું હને
સારું હ
હા હા
હા ચાલ